હાલો. હાલો.
હાલો.
હાં બોલો કેમ છો?
બસ મજામાં તમે બોલો કેમ છો.
બસ મજામાં.
હાં કેવું છે વરસાદ પાણી.
બસ વરસાદ તો હમણાં નથી વચ્ચે હતી આગાહી ત્યારે બઉ વરસાદ હતો. ત્રણ ચાર દિવસ. તો એટલો બધો વરસાદ હતો કે મતલબ બઉ નુકસાન થયું બધી જગ્યાએ.
અચ્છા અચ્છા બરાબર. હાં અમારે અહીંયાં પણ એવું કંઈ ખાસ નથી થોડી હજુ છે.
હમ્મ બીજું ચાલો આપણે. મતલબ રસપ્રદ એક કલ્પના કરીએ. કે જો તમને એક દિવસ માટે આખી દુનિયાનું એક નવું શહેર ડિઝાઇન કરવાની તક મળે તો તમે સૌથી પહેલાં શું વિચારશો?
હાં તમારો પ્રશ્ન ખૂબ સરસ છે કે જો એક નવું શહેર ડિઝાઇન કરવાની તક મળે તો સૌથી પહેલા શું વિચારીએ તો કદાચ મારું વિચાર તો એવું જ હોય કે હું એવું તર બનાવું જ્યાં લોકો આરામથી અને સુરક્ષિત રહી શકે કે એવું મારાં વિચાર એવું છે.
બરાબર એમ તો
હાં.
તો તમારાં મતે સારાં શહેરની સૌથી મહત્વની ખાસિયત શું હોવી જોઈએ?
હાં ખાસિયતમાં આપણે જોવા જઈએ તો મારાં મત મુજબ તો સ્વચ્છ તા અને સારી સુવિધા હોવી જોઈએ જો સ્વચ્છ તા અને સારી સુવિધા હશે તો એ બધાં માટે ખાસિયત કહી શકાય એવું છે.
હમ્મ બરાબર એમ. તો તમને શું લાગે છે અગર જો શહેરમાં અગર જો હરિયાળી હોય તો તે કેટલી મહત્વની હોય શકે?
હાં આપણને ખબર છે કે હરિયાળી અને વાતાવરણ અને બધું કેટલું જરૂરી છે તો જો હરિયાળી હશે શહેરમાં તો શહેર અથવા તો આપડું જે એરિયા છે એ ખુબ જ સુંદર લાગશે અને આપ પણે પણ રહેવાની અને જીવન જીવવાની ખુબ જ મજા આવી શકે એવું છે. તો એ એવું કહી શકાય કે ખુબ જ મહત્વની છે.
બરાબર, એ તો તમે બરાબર કેવો છો. હરિયાલી હોય છે. તો મતલબ અ એક આમ અલગ જ અઅ એનું જે સ અ આપણે તાજગી ને બધું હોય તો અલગ જ તાનું વાતાવરણ આપ પણને લાગે છે તો હરિયાળી તો ખુબ જ મહત્વની હોય છે.
હાં ચોક્કસ ચોક્કસ.
કારણ કે તે જો પર્યાવરણમાં લોકોને મતલબ આમ તેના મતલબ અઅ હરિયાળી ત તો શું આપણાં સ્વાસ્થ્ય માટે પણ સારી કહેવાય છે તો એ તમે અગર જો એ પણ તમે બરાબર કહો છો. અને શહેરમાં અગર જો વાહનો ઓછા થઈ જાય તો તેનો શું ફાયદો થાય?
હા એ પણ ખૂબ સરસ વાત કહી તમે જો શહેરમાં વાહનું ઓછા થઈ જાય તો શું ફાયદો થાય તો મારા ખ્યાલ મુજબ તો કદાચ વાહનો ઓછા થશે તો ટ્રાફિક અને પ્રદુષણ બંને ઓછા થશે થઈ શકે છે કારણ કે આજકાલ આપણે જોવા જઈએ તો ડ્રાફ ટ્રાફિક એ નિયમોનું ઉલ્લંઘન કરીને ઘણી બધી ટ્રાફિક થાય છે તો એક તો જોવા જઈએ તો ટ્રાફિક ઓછી થઈ શકે છે અને સાથે સાથે જો વાહનો ઓછા થશે તો પ્રદુષણ પણ ઓછું થઈ શકે છે એવું આપણે કહી શકીએ.
હમ એ તો તમે બરાબર કયો છો. જો લોકો અગર જો મતલબ છે ને અ જે અ વાહનો છે જેમાં સાયકલ અને બીજા બધા જે પરિવહનનો ઉપયોગ કરે છે. તો તેનાથી શહેરમાં શું બદલાશે?
હા આપણે જો ટ્રાન્સપોટ સર્વિસમાં જોવા જઈએ તો સાયકલ છે અથવા તો જાહેર પરિવહનો છે તો એનો ઉપયોગ લોકો કરશે તો એમાંથી ઘણો બધો ફાયદો થઈ શકે જે જો સાયકલનો ઉપયોગ કરશે તો પ્રદૂષણનો ઘણો બધો ફાયદો થઈ શકે છે અને એવી જ રીતે જાહેર પરિવહનો છે એનો ઉપયોગ કરશે તો ઘણો બધો ટ્રાફિક નો પણ આપણને સમસ્યાનો આપણે ઉકેલ લાવી શકીએ છીએ આપણે જોવા જઈએ તો જો દસ વ્યક્તિ આપણે જોવા જઈએ અને દસ વ્યક્તિ અલગ અલગ એક એક ગાડી લઈને નીકળશે એના કરતા દસ વ્યક્તિ છે એ જાહેર એક ગાડીમાં નીકળશે તો જે નવો ગાડીઓથી પ્રદુષણ અને ધુમાડો જે ટ્રાફિકની સમસ્યાઓને જે બધું થાય છે એ આપણે અટકાવી શકીએ એવું કહી શકાય તો જાહેર પરિવહનનો આપડે ઉપયોગ કરીએ તો રસ્તા ખાલી રહેશે અને હવા પણ વધુ સ્વચ્છ બની શકે વું આપણે કહી શકીએ
હમ બરાબર એ તો તમે એકદમ બરાબર કો છો તમારા અગર જો વિચારવા જઈએ તમારા મતે તો શહેરમાં અ મોટા શહેરમાં સૌથી આમ જરૂરી અને જાહેર સુવિધાઓ કઈ હોય છે
હા કદાચ જ સૌથી જરૂરી અને જાહેર સુવિધા જોવા જઈએ તો એ જાહેર પરિવહન હોવો જોઈએ
કેમ
કારણ કે તે બધાને સરળ અને મુસાફરીની તક આપે છે જો જાહેર પરિવહન હશે તો બધા પોતપોતાનો વ્યક્તિગત વાહન નહી ચલાવે અને જાહેર પરિવહનનોો ઉપયોગ કરશે તો તેનાથી પ્રદુષણ અને ટ્રાફિકની સમસ્યા ઘણી ઓછી થઈ શકે છે
હમ બરાબર જો તમને અગર જો કોઈ પણ વિસ્તારમાં અગર જો તમને કોઈ એવી મતલબ ખાસ જગ્યા અગર જો ખાસ જગ્યા મળે અ તમને ત્યાં કઈ મતલબ એવું મળે કે ત્યાં તમે કઈ બનાવી શકો તો તમે શું બનાવશો
હા પણ તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે કે જો તમને દરેક વિસ્તારમાં એક ખાસ જગ્યા બનાવવાની તક મળે તો હું તો કદાચ એક મોટું જાહેર બગીચો બનાવું બગીચો આપણે બનાવશું તો કદાચ હરિયાળી આવશે અને વાતાવરણ પણ તંદુરસ્ત તને સારો રહેશે અને ત્યાં આપણે જઈ શકીએ નાના બાળકો રમી શકીએ કે ના આપણે ત્યા બેસવાની કે આપડણે જવાની પણ ખુબ જ મજા આવી કદાચ હું મોટો અને બગીચો બનાવું
એ તો જ તમારો સરસ વિચાર છે બગીચો બનાવવાનું અગર જો મતલબ મોટું એવું બગીચો એવી જગ્યા પર બની જાય જ્યાં લોકો અ મતલબ સવારના સવારના ટાઈમમાં વોકિંગ કસરત કરી શકે યોગા કરી શકે તો એ બધું આમ ગાર્ડનમાં કરે તો ત્યાં તેમને અલગ જ તાજગી નો અનુભવ થાય છે અને સ્વાસ્થ્ય પણ એકદમ સ્વસ્થ થઈ જાય છે અને મતલબ એક અલગ જ આનંદ આવે છે છે તો તમને અ શું લાગે છે અગર જો કોઈ ખુલ્લી જગ્યામાં વધુ સમય પસાર કરવો હોય તો તેનાથી આપડા પણ શું અસર પડે
હા જો કદાચ ખુલ્લી જગ્યામાં વધુ સમય પસાર કરવું પડે તો એનાથી આપણે અસરનું જોવા જઈએ તો લોકો વધુ સ્વસ્થ અને ખુશ રહી શકે એવું આપણે કહી શકીએ એ તેવું કદાચ હશે તો લોકો વધારે સ્વસ્થ અને ખુશ રહી શકશે.
હમ એ તો તમે બરાબર કેવ છો. અને જેમ પરિવહનનો જે વાહનો બધા ઓછા યુઝ કરે અને અ ગમે પણ આજુબાજુ જગ્યા પર જવું હોય તો વધારે આમ ચાલીને જઈ શકે તેવું કઈ શહેરમાં અગર જો મતલબ એવું કઈ હોય કે શહેરમાં બધી જગ્યાએ ચાલીને પહોંચી શકાય તો એવું હોય તો શું ફાયદો થાય આપણને
હા કદાચ આવો નિયમ હોય કે આપણે ચાલીને જવાનું છે કે ચાલી ને જઈએ એવું કદાચ હોય. તો એનાથી કદાચ ફાયદો થઈ શકે કે લોકો વધુ ચાલશે તો કદાચ પ્રદૂષણ પણ ઓછુ થઈ શકે છે જેથી વાહનો પણ ઓછા ચાલ છે અને ટ્રાફિક પણ ઘટી શકે છે જો ચાલવાનું આપણે પસંદ કરશું તો
હમ હ બરાબર તમારા મતે અગર જો તમારા માટે સ્માર્ટ સિટી એટલે શું કેવાય?
મારા મતે સ્માર્ટ સિટી એટલે આપણે એવું કહી શકીએ કે ટેકનોલોજી છે અથવા તો સુવિધાઓ છે. અને ટેકનોલોજી અને સુવિધાઓનો સમજદારીથી ઉપયોગ કરતું શહેર હોય તો તેને આપણે સ્માર્ટ સિટી આપણે એવું કહી શકીએ મારા મતે
બરાબર હા એ તો તમારું એકદમ બરાબર કેવું છે જો અગર જો આપણને અ મતલબ ટેકનોલોજીના ટાઈમમાં અગર જો આપણને એટલી બધી સુવિધાઓ અગર જો મળી જાય છે અને આપણે તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરે ઉપયોગ આપણે ત્યાં કરી શકીએ તેવું અગર જો આપને શહેર હોય તો તેમાં આપણને બધી સેવાઓ બધી મળી જાય છે કે કઈ પણ આપણું કોઈ પણ કામ હોય તો ટેકનોલોજી દ્વારા તો તે આપણે સરળતાથી કરી શકીએ છે. જો તમને શહેરમાં આવી કોઈ નવી સેવા ઉમેરવાની તક મળી જાય તો તમે તેમાં શું ઉમેરશો?
હા કદાચ મને આવી કોઈ સેવા ઉમેરવાની તક મળે તો હું કદાચ શહેરને વધું ઝડપી જાહેર સેવાઓ માટે અને વધુ ડિજિટલ એવું આગળ વધારુ ઊ કે વધુ ડિજિટલ અને ઝડપી જાહેર સેવાઓ હું પસંદ કરું
બરાબર તમને શું લાગે છે અગર જો ભવિષ્યમાં શહેરોની અગર જો ઊંચી ઊંચી ઈમારતો બિલ્ડિંગો હશે તો ખુલ્લી જગ્યાઓનું શું થશે ખુલી જગ્યાઓમાં
હા એવું કદાચ ભવિષ્યમાં એવું થાય તો મારા મતે તો બંને સંતુલનમાં હોવું જોઈએ ભવિષ્યમાં મારા મતે તો બંને સંતુ સંતુલનમાં હોવા જો જોયે બંને વસ્તુઓ
કેમ
કેમ કે એનાથી વિકાસ પણ થાય અને લોકો આરામથી રહી પણ શકે જો બિલ્ડિંગો મોટી મોટી મોટી બનશે તો આપણે એવું કહી શકીએ કે વિકાસ પણ થશે પરંતુ જો બંને સંતુલનમાં હશે તો લોકો આરામથી જીવી પણ શકશે તો બંને જરૂરી છે.
હમ એ તો બરાબર કયો છો. અને પણ અગર જો જો શહેરમાં અગર જો વરસાદનું પાણી સંપૂર્ણ રીતે અગર જો સાત સાચવી શકાય તો તેનાથી શું ફાયદો થાય છે આપણને
હા આપણે ખબર જ છે કે આપણે પાણીનો બગાડ છે ઓછો કરવું જ જોઈએ તો જો વરસાદનું પાણી સંપૂર્ણ રીતે આપણે સાચવી શકતા હોઈએ તો પાણી ની સમસ્યા ઘણી ઓછી થઈ શકતી થઈ શકે એવું કહી શકીએ આપણે
હા એ તો તમે બરાબર કેવો છો તમને શું લાગે છે અગર જો આવી રીતે ઘણી બધી સમસ્યા હોય છે જેમ કે હવે શહેરમાં અવાજ નું પ્રદુષણ હોય છે તો તે પણ એક મોટી સમસ્યા છે.
હા ચોક્કસ મોટી સમસ્યા જ છે એ પણ
હમ તો તેને ઓછું કરવા માટે આપણે શું કરી શકાય
હા તેને ઓછું કરવા માટે આપણે બધા નિયમોનું પાલન કરવું જોઈએ અને નિયમો બધા સારા હોવા જોઈએ અને બધું આયોજન વ્યવસ્થિત હોવું જોઈએ
હમ્મ.. એ તો તમે બરાબર કેવો છો ચાલો તમારી સાથે વાત કરવામાં મજા આવી નવું નવું કઈ જાણવા મળ્યું પાછા મળી આપણે
હા તમારી સાથે પણ વાત કરીને ખૂબ જ મજા આવીને મને પણ કંઈક વાત કરીને સારુ લાગ્યું અને કાઈક જાણવા મળ્યું
ચાલો મળીએ
હા મળલ